કેમ છો?
કેમ છો?
મજામાં તમે કેમ છો?
હા હું પણ મજા આમાં. મને આજે તમારી સાથે લર્નિંગન્યૂ સ્કિલ વિષયથી વાત કરવાની હતી.
હા બોલના.
હમ,
હેલો હ,
તમારો આવાજ નથી આવતો.
હા બોલો બોલો.
હા, તો હા તેને શું લાગશે નવી સ્કીલ શો માટ ટે શિકવી જોએ.
જો નવી સ્કીલ તો જો કોઈ વ્યક્તિ નવી સ્કીલ શીખવે તો મારા મતે દરરોજ ફક્ત વીસ થી ત્રીસ મિનિટ આપે તો પણ સારી પ્રગતિ થઈ શકે ને
હમ્મ તો સાચી વાત છે. જો આપને નવા શીખતા રહીએ તો હમેશા અપડેટ રહી શકે
હેલો
હા
હા તો જો કોઈ વ્ય ક્તિ નવી સ્કીલ શીખતા હોય ને તો મારા મતે દરરોજ ફક્ત વીસ તે ત્રીસ મિનિટ આપો તો પણ સારી પ્રગતિ થઈ શકે.
હ સાચું જ છે અ પછી આ હું ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરી રહી છું અને તો કોમ્પ્યુટરના બેસિક કોર્સ પણ કરી રહી છું.
નવી સ્કિલ શીખવા સમય તો મજે સુધાર સુધાર અનુભવ વધે છે ને
હમ્મ તો મારા માટે તો અ આ આ બંને સ્કૂલની આજકાલ ખૂબ માંગ છે.
હા એટલે મોટા સમય કરતા નિયમિત અભ્યાસ વધારે મહત્વનો છે ને.
હા તો મારા માટે તું ઓનલાઈન શીખે છે કે ઓફલાઈન
હમ્મ હું તો ઓફલાઈન શીખું છું મારા માટે કેમ કે મને તો ઓનલાઈન નઈ ગમતું તો ઓફલાઈન ગમે છે.
હમ્મ અને તો કોર્સ પન સસ્તા ને તો અથવા ફ્રી મળી જાય છે. એટલે જો ઓનલાઈન શીખવા માટે ફાયદો છે.
આ બંને સ્કીલની આજકાલ ખુબ માંગ છે ને.
સાચું જ છે પણ મારા માટે તો અ ઓફલાઈન જોવાથી એની ફી વધારે છે. ઓનલાઈનની થોડી કમી છે.
સાચી વાત છે, આ તો બિલકુલ. બઉ જ સારું. હું ઓનલાઈન ગ્રાફિક ડિઝાઇન અને વિડીયો એડિટિંગ સીખી રહી છું ન
હા. સારું જ છે. પછી તો હું દરરોજ એક કલાક પ્રેક્ટિસ કરું છું. ખવડાતો
એયો અ મોટા ભાગ ઓનલાઈન વિડીયો જોઈને, રોજ પ્રેક્ટિસ કરીને
હા. તો તેનું શું લાગશે વિદ્યાર્થીઓ કઈ સ્કિલ્સ શીખવી જોઈએ?
કોમ્પુટર મને તો યુ લાગે કે કોમ્પુટર કોમ્બિનેશન ઇંગ્લિશ ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોબ્લેમ સોલ્વિંગ પણ કરવું જોઈએ ને
તમે બધું જ સારું કીધું. હા અને તો પછી ટીમવર્ક પણ જરૂરી છે કે?
હા ટીમવર્ક પણ જરૂરી છે. કારણ કોઈ પણ નવી સ્કીિલ આત્મવિશ્વાસ વધારે છે ને
હા અને તો પછી મારા માટે અને નોકરી મેળવવામાં પણ મદદ કરી શકે કે?
હા, બિલકુલ! કારણ ઘણા લોકો હોબીને પણ સ્કીિલમાં બદલી દે છે ને.
હા. આ તો સાચું જ છે. હા તો, જેમ કે પછી અ. પેઇન્ટિંગ થઈ, ફોટોગ્રાફી થઈ, ડાન્સ થયો, મ્યુઝિક થઈ, એવું જ કે?
કેમ કે સોશિયલ મીડિયાથી ઘપન ઘનુ શીખવા મળે છે ને.
હુ પન સાચું તો અને શિક્ષક પાસે તી શીખવું જોઈએ.
ઈ સાચી વાત છે. કારણ ખોટી માહિતી થી બચવું જોઈએ ને.
હા મારા માટે તો, નવી સ્કિલ શીખવાતી સમયનો સાચો ઉપયોગ કરી શકીએ આ પન
હા સાચો ઉપયોગ કરી શકીએ. કારણ કે કેવું છે અને ખાલી સમયમાં પણ કંઈક કંઈક ઉપયોગી કામ કરી શકાય.
હુ અ મારા માટે તો અ લોગો છે કે, ઉંમર કોઈ અડચણ નથી. સ્કીલ શીખવામાં.
હ કારણ બિલકુલ! નાના બાળકો થી લઈ ને તો મોઢા લોકો સુધી બધા શીખી શકે ને આ સ્કીિલ.
હા. આ સાચું જ છે. એક સ્કિલ શીખ્યા પછી બીજી સ્કિલ શીખવી સરલ બની જાય છે. જેમ
હા એકદમ સાચું બોલો તમે એમ એકદમ બરાબર વાત છે. કારણ કે શીખવાની આદત પડી જાય છે ને ઈનાથી.
હા સાચું જ. નવી સ્કિલ્સ જીવનને વધારે સારું બનાવે છે.
હા કારણ કેમ છે, અ આને આપને આપને નિર્ભર પણ બનાવે છે ને, આ સ્કીલ.
હા. હા તો મારા માટે, હું દર વર્ષે ઓછામાં ઓછી બે નવી સ્કીિલ અ શીખવાનો પ્રયત્ન કરું છું
હા કરજો જરૂર હું તો સફલતા માટે મહેનત અને સતત બંને જરૂરી છે ને
હા પછી હું એમ કઉ છું કે તું પણ એવી યોજના બનાવ
હા હું તો જરૂર બનાવીશ મને પણ હવે હું નવી નવી વસ્તુઓ શીખવાની નક્કી પ્રયત્ન. કરીશ
હા આજની અ અ સીમા અને આજની સુંદર ચર્ચા માટે અ હું તને એમ કવું અ કે જો કોઈ વ્યક્તિ નવી સ્કિલ શીખવા માંગે. પણ સમય ન મળતો હોય તો શું કરવું જોઈએ?
ઈના કરતા મારા મતે તો દરરોજ ફક્ત વીસથી ત્રીસ મિનિટ આપે તો પણ સારી પ્રગતિ થઈ શકે
હા સાચું જ છે એટલે તો મોટા સમય કરતા નિયમિત અભ્યાસ વધારે મત ત્વનો છે ને
હ કારણ કેમ છે કે બિલકુલ રોજ થોડું શીખવું એ પણ એક દિવસ ઘણુ છે વા કરતા બધા સારું છે ને
હમ તો સાચું છે નવી સ્કિલ શિકતા સમયે નહી ભૂલતી ડરવું નથી પછી હું એમ કહું કે ભૂલ જ આપના માટે શ્રેષ્ઠ શિક્ષક છે
હા કારણ કે ભૂલ સુધારતા સુધારતા અનુભવ વધે છે ને
હા અને તો વય અ અને અનુભવતી જ આત્મવિશ્વાસ પણ વધે છે
હા કારણ કે મોટિવેશન ઓછું થઈ જાય ત્યારે શું કરવું જોઈએ
આ તો મારા માટે નાના નાના લક્ષ્ય બનાવામાં જોઈએ અને તો પૂરા થાય ત્યારે પોતાની પ્રશંસા કરવાની આપણે તો જરૂરી જ છે
હા કારણ કે આ રીતે ઉત્સાહ જળવાઈ રહે છે ને
હા અને તો મારા માટે હું એમ બી કઉ તું ને કે મિત્રો સાથે શીખવું હોય તો વધારે મજા આવે હા
હા આ તો સાચું છે મિત્ર સાથે શીખવું તો વધારે મજા આવે છે કારણ ગ્રુપમાં શીખવાથી એકબીજાની મદદ. તો પણ થાય છે ને
સાચું જ જેમ કે પછી શીખવાનું માર્ગદર્શન પણ આપને અ ખૂબ વધે અને તો પછી ઉપયોગી બી થાય છે
હા એકદમ સાચું કારણ કેમ છે કે અ ઇન્ટરનેટ પર ઘણા ફ્રી કોર્સ પણ ઉપલબ્ધ છે ને
હા પણ મારા માટે તો પ્રમાણપત ત્ર મળે તો રિઝ્યુમ એ મજબ મજબૂત બની શકે
હા કારણ એને અને ઈન્ટર ઇન્ટરવ્યૂમાં પન સારો પ્રભાવ પડે ને
અ મારા માટે તું એમ બી કહું કે નવી સ્કીલથી આપને નવું કામ શુરૂ કરી શક કિએ પછી એની ટેકનોલોજી આપને આ ગાડી વધા
હા પન ઘના લોકો પોતાનો નાનો અ બિઝનેસ પન શરૂ કરે ને કરે છે.
હા ઈય સાચું જ છે તો હું એમ કવ મને લાગે છે કે નૈન ક્યારેક વ્યર્થ જતું નથી.
હા તો સાચું છે કાને સાચી વાત આજે શીખેલું કાલે જરૂર કામ લાગેને
હા એટલા માટે જ આપને આજીવનભર અ શીખતા રહેવું જોઈએ.
હા કારણ કે શીખવાની કોઈ અતિ ઉમર નથી રેતી ના
હા પછી
હા ચાલશે આવે નંતર વાત કરશું બીજા ટોપિક પર હા